બસ શાંતિ શાંતિ બોલો ને તમે.
એવું ખરે પછી તમારા જીવનમાં.
બસ આમા જીવનમાં અત જોબ કરીએ ને એવું છે. અત્ય તો.
એવું છે યાર કેટલા સમય પછી આપડે મેં ફોન કર્યો યાર તમને.
હા એ પણ છે તમે બઉ જાદો સમય થઇ ગયો ની.
અરે યાર જોવ નહી યાર કંપની માં એટલું લોડ આવી ગયું છે તો તમે વાત પૂછો મારું ટાઈમ જ નતો મળતો મે તો આ ટાઈમ મળ્યો તો અજયભાઈને કોલ
વા તો તો સારી વાત કેય તમને અમે અત્યારે પણ યાદ આવ્યા.
અરે યાર એવું કઈ નથી આ કંપની નો લોડ એટલો બધી છે એટલે
હા એવું છે. અત્યારે તો ક્યાં અમદાવાદ જ છો ને તમે તો
હા હા અત્યારે અમદાવાદ સારી એવી કંપનીમાં જોબ કરું છું વાંધો નથ આવતો એટલ બધી.
હા સેલરી બેલરી બધું સારું હ ને
હા સેલેરી બધું સારું છે અત્યારે માર પચીસ હજાર જેટલી ચાલેલી છે.
તો તો સારું કેવાય તો જમવાનું લેવાનું થઇ જાય કે અં કંપની વાળા તમને આપે.
નઈ નઈ જમવાનું રહેવાનું નને કંપની વાળા અલગથી ફ્લેટ આપી દે આપડે. ફેમિલી પ્લેટ જ આપી દે એક.
હા તો તો તમે આખા પરિવાર સાથે હશો કે
ના ના પરિવાર ના પરિવાર સાથે અત્યારે તો હું એકલો જ રહ છું.
તો પછી મમ્મી ને એને પપ્પા ને લઈ જ ને અહં
હા હવે એજ વિચાર છે આ થોડ મારી સેલેરીને વધે એ પ્રમાણે પછી પપ્પા ને બધીને બર એટલે ગોઠવા જાસો ફેમિલી સાથે બધા
હા એજ ને અત્યારે બધ ફેમિલી જોડે રે તો વધારે સારું.
હા એટલે જ ને કેમ કે પપ્પા એ કેટલા દિવસ થી કેતા હતા ક્યાર ના કેહેશે પપ્પા કે વાંધો નઈ બટ આ એક તારથી નોકું ગાય તો વાંધો તા કામમાં ધ્યાન દે પછી આપડે નિજત ના મળી લેવા એવું કેતા હતા પપા.
એવું હોય તો બધી ફેમિલીને ન્યા જોડ જ લઈ જવા એટલે હું વધારે વાંધો ના હોય.
હમ હા હા એજ વાત કરી મેં મારા મમ્મી ને કીધું કે મારા મમ્મી કે કે ના બતા મારા અમારે ના થોડું કવાય કેમ કે અચ્ચાર ના શું કેવાય કે મમ્મી પપ્પા ને અત્યારે જે એનું પેલાનું ઘર છે ને આ જવાનું ગમે.
હા એ તો ગામડાના લોકો છે ને તો ગામડામાં જ મજા આવે.
હા એટલે જ ને તો હા એટલે જ ને ધીમે ધીમે આ કંપનીમાં જ વર્ક વર્ક ફ્રોમ હોમ ન જો મારાથી સેટલ થઈ જતું હોઈ. તો વાંધો નહી આવે તો હું ગામડા બાદ ના વર્ક ફ્રોમ હોમ કરીશ તો ના ફેમિલી સાથે રવા મળી જાય ને બધા ભેગા હોય તો વધારે સારું એમ.
હા એ પણ છે. તમારે તો પ્રોજેક્ટ હોય એટલે તમે તો ઘરે પણ કરી શકો.
હા એટલે ને પ્રોજેક્ટ અરે બસ ખાલી આપડે શું કેવાય કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં બધું કોડિંગ બોડિંગ કરી કોપી રાઈટિંગ કોપી રાઈટિંગ બધું કરી ડેટા ઓફ રાઈટિંગ કરીને બસ સબિટ કરવાના હોય છે.
હા એ તો તો તમે અત્યારે પોતાના ઘરે પણ બેસીને કરી શકો કોમ્પ્યુટર હોય એટલે
હા વર્ક ફ્રોમ હોમમાં એટલું બધું વાંધોય ન આવે કેમ કે એ તો આપણે અહીંથી જ કરી હતી ને એવું હોય તો આપણે મય ને આવા બે ત્રણ મિટિંગ કરવાને અમદાવાદ વય જવાનું
હા એવું છે એટલે તે આ અત્યારે એક બે વાર તમે જાવ તો વાંધો ન આવે ને ઘરેથી
હા એટલે જ ને એવું કવ ઈમ્પોર્ટન્ટ મિટિંગ હોય તો એક બી ના જઈ આવાનું એવું કઈ ન હોય
હા એ એ તો ચાલે પહી તા તો રમે ત્યાર સુધી ઘરે પણ રહી શકો ત્રી ત્રીસ દિવસમાં તમે અઠ્યાવી દિવસ તો ઘેરે પર રહી શકો ને બે દિવસ તમે ન હોય તો ચાલે
હા એટલે ને ઘરે ઘરના ભેગો રસતો ઘરનાને પણ મજા આવે એવું
હા ઘરનાને અત્યારે એમ થાય કે અમારે ભેગો છે
હા એમ જ ને કેમ કે અત્યારે તો જો કામ એટલું આવી ગયું છે ને તો જે ભાઈ તમે વાત પૂછમાં કેમ કે આપડે બેઠવાનો ભી ટાઈમ નથી મર્દો
હા એ બધું તમારું પ્રોજેક્ટ નું કામ
હા પ્રોજેક્ટ નું કામ ને હોય તો બધું સારું હા ધીમે ધીમે વાંધ ના થતો એટલે બધી
તો તો સારું કેહેવાય તો અત્યારે સાઈડ ઈન્કમ એ ચાલુ છે કે સાઈડ ઈન્કમ નથી
સાઈડ ઈન્કમ તો એટલી બધી કઈ ચાલુ નથી કેમકે અમુક અમુક આપડે જે ક્લાયન્ટ મળ કરતા હોય ને ઓનલાઈન ને
હા.
એનું કામ હું કરી આપું જોવું કે ડેટા રાઈટિંગ છે, કોપી રાઈટિંગ છે, અને અલગ અલગ કોડિંગ ને હોય ને જે એ આપણે એસ્ટિમેબલ લિંક બનાવવાની હોય કોઈ પણ
હા હા હા
એવું બધું હોય તો હું કરી આપુ અને અલગથી ચાર્જ લઈ લમ એમ તો કેમ કે અત્યારે અત્યારના સમય મજાને. એ બહાર ના જે ક્લાઇન્ટ હોય ને એ વધારે મળીને આપે ઈન્ડિયાના ક્લાઇન્ટ ઓછા મળે પણ જે આ બાહાર ના હોય ને યુએસે, લંડન જેવા
હા, હા
એ લોકો ને એના કંપની હતુ કે કંય કેફ બેઠ હોય ને આટું કોપી રાઈટંગ જેવુ કઈક કરાવવું હોય તો એ ક્લાઈન્ટ વધારે મળે જાય તો એથી સાઈ જનરેટ
હા એ પણ છે, બહારની કંપની વાળા હોય તો એ થોડાક ઈન્કમ મય સારું ઈન્કમ આવું હોય
હા એમ જ ને એટલે એમ બધું ધીમે ધીમે હાલા કરે એમ ઘરના પણ ખુશ છે, અત્યારે
હા તમે તમારો ત્યાંથી ખર્ચો ઉપાડી શકો તો સાઈડ ઇન્કમ હોય ને એટલે બીજું કઈ ન હોય ઘરનાને વધારે વાંધો ન આવે
હા એટલેને સાઈડ ઈન્કમ માંથી મારો જેતે નાનો મોટો ખર્ચો છે, જે વાપરવાનો હોય એ નીકળી જાય એમ કે વાંધો ન આવે ને સેલેરીમાંથી અડધો પચાસ ટકા જેવું આપડે હું કેવાય સાઈઠ સિત્તેર ટકા જેવું ઘરના ને આપવું
હા એ પણ સારું છે, ને ઘરનુને એ બારનુ રાહત થાય થોડીક
હા એમ જ ને કેમ કે ઘરના અવે આપણા માટે એટલું બધું કર્યું હોય તો આપડે તો ઘરના એટું કરવું જ પડે કેમ કે અત્યારે જે કરી એ આપડા ઘરના હાટું જ છે.
હા હવે આપડે જે છે એ ઘરના હારુ જ કરવાનું હોય અત્યારે પેલા આપડા ઘરના એ કર્યું હવે આપણે ના કરવાનું
હા કેમ કે પેલા આપણે જયારે કઈ ખબર પડતી નઈ ત્યારે ઘરના બાપ સાથ દીધો હોય તો હવે આપડે તો મોટા થઈ ગયા જો કે
હા હવે તો આપડે એનો સાથ દેવો પડે ને
ઉપર બધી જિમ્મેદારી આવી હોય તો આપડે તો હવે ઘરનો સાથ દેવો જ પડે
હા એજ ને લગ્ન ન હું વિચાર્યુંશ કે હજુ નથી વિચાર્યું કઈ
ના ના બાપુ અત્યારે તો લગ્ન ન કઈ વિચાર નથી અત્યારે બસ ફોકસ આપડા કરિયર માં દેવાનું છે કરિયર સેટ થઈ જાય એક વાર તો પછી આપણે લગ્નનું વિચારશું ધીમે ધીમે
હા એ પણ છે અત્યારે કરિયરર થોડોક ફોકસ કરીએ તો થોડોક લગ્નમાં સારો રહેે એવી રીતના ર
હા બોલો બાકી તમારે શું હલે
બસ કઈ નઈ જોબુર થી જાય ને જોબુર થી રૂમે પાસે એવું છે અત્યારે તો વરસાદ આાલે
અત્યારે તમારે જુનાગઢ માં વરસાદ લાગે નય
હા આજે જૂનાગઢમાં વરસાદ છે
જુનાગઢ મે વર્ષા છે ના જોવા ખૂબ મખા આવે છે
હા ભાઈજી વરસાદ પડી જાય પછી જાય તો વધારે સારું લાગે ને એટલે પાણીમાં વાંધો ના આવે
આમ તો વરસાદ આવી ગયો સારું કેવાય કેમ કે અત્યારે ગરમીનો ઉકળાટ કેટલો થતો હતો જય ભાઈ
હા અત્યારે તો થોડું થઈ ગયું એવું લાગે ઠંડી જેવું લાગે મને હવે તો
હા હવે વાંધો ન આવે કેમ કે હવે જે વરસાદ થઈ ગયો પેલો બીજો વરસાદ થઈ જાય એટલે ગરમીનો ઉકળાટ થોડો ઓછો એમ
હા એજ ને અત્યારે તો ઠંડીનો માહોલ લાગે થોડો થોડો
હમ એટલો બધી વાંધો નહી આવતો હોય બાકી જુનાગઢની ગરમી તો મારી નાખે હો ભાઈ
અરે એવું બોવ ગરમી બોવ થાય
અમારે અમદાવાદમાં જ બહુ જ નહીં યાર તમે જવા દાવ લુ એવી લાગે ને તો આપડું તો માથું તપાવી દે એ
અરે આપડે પંખા નીચે બેઠા હોય તો આપડે એમ થાય કે શું છે, આ
હા એમ જ ને
ક્યારેક ક્યારેક તો એમ થાય કે અહી ખોટી જગ્યા એ છીએ
પંખા ની જે બેઠા હોય ને ત્યાં ગરમ લોુ આવતી હોય ત્યાં પણ
હા કાતા આના કરતા તો એન્ટાર્ક્ટિકામાં હોત તો તોવધારેમજા આવત
હા યાર એવા વિચારો આવે નઈ
ક્યાં અત્યારે ત્યારે એવા વિચાર આવો મમને
કરો જ નર્સિંગ જોબ લાગે છે ને તમારે
હા અત્યાં તો નર્સિંગની જોબ છે
એમાં સારી એ ઈન્કમ જનરેટ કરતા હતાો તમે
ના ભાઈ ના હજી તો પંદર વીસ હજાર આવે ઇન્કમ
પંદર વીસ હજાર સારું કેવાય મારે ભઈ તમારા માટે તો
હા અમારા માટે તો સારું જ કહેવાય તમારા માટે સારું ના કેય ને તમારે ઈન્કમ વધારેો હોય અમારથી
અમારે તો યાર એવું કામ જ છે તો એઆઈ નું બધું કામ કરવાનું કેમ કે હવે હવે પછી બધું એઆઈ નું જ તવાનુ છે
હા હવે તો જમાનો જીનો છે એ આઈનો હશે
હા તો જો કે પછી બે હાજર છવવીસ બે હાજર ત્રીસ જ જેવું આવશે ત્યારે બધું કામ એ આઈ જ ઠીક થવાનું છે
હા ત મોસ્ટ ઓફ્ કામ બધું એ થાય
હા એજને
તમારે હું આ બાજુ આવવાનું પ્લાન થઈશ કે નહી
આવવાનો પ્લાન તો હજી એવું છે કે હવે જોઈએ હવે જોકે કંપનીમાં હમણાં તો થોડુંક કામ છે
હા
હવે કંપનીમાં થોડું કામ ઓછું થાય પછી જોઉ ચાર પાંચ દિવસ નું લીવ લઈને આવ પણ ફ રખડવા
હા હા તો અત્યારે ચોમાસું છે એટલે વધારે મજા આવે
હા એટલે જ ને ચોમાસું છે એટલે આપડે ચોમાસું હોય એટલે ડુંગર ચડવાની તો મજા અલગ જ છે હોય
હા અત્યારે ગિરનાર ના દાતા જાય તો વધારે મજા આવે
હું તમને હું કવ આ વખતે જો વરસાદનું વાતાવરણ મસ્તશે બરાબર?
હ.
તો ગિરનાર ફરવા તો બધા આવવાના જ છે.
હા બધા આવવાના જો હોય ને.
સર્કલમાં આપણે ગ્રુપમાં મેસેજ નાખીએ તો બધા આવશે માણસો એના ભેગા જાહુ હું મજા આવશે આ વખતે.
હા એ પણ પ્લાન સારો છે પણ એ બધા હવે જોઈએ એ પ્રમાણે આવે ને એને ટાઈમ લઈ.
હા જોકે અત્યારે એ બધા અલગ અલગ કંપની ને એમ બધા લાગી ગયયા છે ને
હા અત અત્યારે બધ અલગ-અલગ જોગ અને અલગ-અલગ સિટીમાં છે.
હા મને એક અલગ કૈલાસ માટે મને ખોટું લાગે કેમ કે બસારત ની ઘરની પરિસ્થિતિ એવી છે ને કે એને ખેતી કરવી પડે છે.
હા એ પણ છે હવે શું કરી શકે એ પણ. પરિસ્થિતિ પ્રમાણે છે હવે
એતો વાંધો છે.
ઘરની ખરાબ પરિસ્થિતિ આવવા કારણે તે જોબ તો જ વાર લાગે જોબ એટલે અત્યારે અહિયાં ખેતી ન સહારો લઈ લીધો
એમ તો વાંધો નહી આવે કેમ કે આપડે શું કેવાય બાર પાસ કરેલ છે એટલે કઈ પણ સરકારી ઓલે આવતી હોય
હા સર હા સરકારી એક્ઝામની આપી શકે પણ એમાં પણ અત્યારે વધારે પુરત હરીફાઈ થઈ ગય એવું છે.
હા એમાં હા આ વખતે ગવર્મેન્ટ એકદમ જ તો બોડ નો પણ ઓલું છે હો ભાઈ
હા ગવર્મેન્ટ ગવર્મેન્ટ એક્ઝામ ક્રેક એમ થઈ જાય
એમ જ ને કેમ કે આ વખતે દઉ ને નીટના ઘણા એ પેપર ફૂટી ગયેલ છે.
હા અત્યારે નીટના પેપરો બહુ લીક થાય છે, એવી રીતના અત્યારે સંસારમાં જ બહ ખરાબ હો હાલેસ
એવું એતો વાત છે હવે બે હાજાર ચોવીસ ને પચીસ ને ચવવીસ ને બધા
તો ગણાય ગયા આપણા માટે.
હા બધું જોઈ લીધું છે એવું જે અત્યારે તો જીવનમાં
હા સુખ દુખ બધું જોઈ લીધું જીવનમાં.
હા અને હજી તો જીવન જીવન બાકી છે હજી તો કેટલુંક આવે
એતો વાંધો છે આપડે તો જ અડધા છે.
હા હજી તો અડધા થ હજી અડધા કાઢવાના બાકી છે.
વાંધો નહી હવે કઈ કૈલાશ ને પછી બસારને મળી જાય જો જાડે મોટી તો મળી જાય તો
હા એ પણ છે થોડીક જિંદકી કે ત હલે એના જોપ
હા એમ જ ને.
તો ખેતી કામ કરવું ન પડે એવી રીતના જોબ જડી જાય તો વધારે સારું.
હમ હમ.
તો એનું કરિયર મન કઈક આગળ જોઈ શકે.
એ વાંધો નહં આવે એકા ગવર્મેન્ટ એક્ઝામ્રેક કરી લે એટલે વાંધો નહં આવે.
હા એ તો છે જ ને એકાદ એકજામ જો હરખેતે નિરાતે તૈયારી કરેને થઈ જાય તો વાંધો ન હો એમાં પણ એને ટાઈમ થોડોક દેવો પડે ને એ હવે કેવી રીતના ટાઈમ સ્પેન્ડ કરે એમાં.
હ એતો વાંધો નહી આવે જો કે એતો સવાર માં ખેતી કરવા જતો હોય તો થોડોક ચાર પાંચ કલાક જેવું કંઈક મળતું હોય તો વાંધો ત્યારે વાસે હતી.
હા એ પણ છે રાતના પણ ટાઈમ તો હોય જ એની પાહે રાતના કરી એ
હા એ તો એને ફેમિલીને કેય કે ભાઈ મા રે આમ નઈ ને આમ કરવું મારે થોડોક ટાઈમ આપો તો હું થોડુંક આ કરી શકું એમ તો વાંધો ના હવે ઘરના પણ હા જ પડે એમાં.
હા એ પણ છે ઘરના જો એના માની જાય ને. એ પપ્પા ને કઈ કઈ નહિ વધારે તો થઈ જતું હોય તો વધારે સારું.
એમ તો વાંધો ના આવે અને પપ્પા એમ તો સમજદાર છે એટલે કઈ વાંધો ના આવે તો કરવા દે.
તો સારું ને તે પણ આપડે ભેગ જોબ કરતો થઈ ગઈ.
હા એમ જ ને જોબ કરતો થઇ જાય તો એના જે ઘર ની જિમ્મેદારી છે એ પણ ઉપાડી શકે ને પોતે જ.
હા.
કેમ કે અત્યારે ખેતી એટલું ઘર ના થાલવાનું એટલું બધી.
હા, એજ ને અત્યારે એને કરરના ને ખેતી કરવા લાગે છે.
અઢાર વર્ષથી ઉપરના છોકરાને જોબ કરવી ફરજયાત થયા જ ગાય છે એમ? ઘરની જિમ્મેદારી એટલી આવી જાય ને કે તમે વાત .
હા, અત્યારે જોબ કરવી એ ફરજિયાત થઈ ગય એવું છે.
હા, એ તો વાત છે.
હા, તો તમે ક્યારે ગવાના છો? જુનાગઢ?
જૂનાગઢાલો ને હવે ટાઈમ મળે એ પ્રમાણે ગોઠવું જો મને કંપની માંથી થોક ટાઈમ મળી તો ચાર પાંચ દિવસ નું લીવ લઈને આવી જાયને
હા, તો અત્યારે ચોમાસું આવેલે તો અત્યારે વધારે મજા આવીશે એવું હોય તો જટાશંકર ને એવી બાજુ જશું.
હા! હા! ચોમા ચોમા જ વધારે રડખડવાની મજા આવે કેમ કે વરસાદનું ઓલું હોય ને માં મજા જ અલગ છે ગિના ચડવાની.